હ હા મારી અવાજ આવે છે તમને તો હા આવે છે અવાજ આવે
હા ઓયે ઓયે એ આ બાજી જ એ બધા નોર્મલ
હલો હા મારે બસ સ્ટેશન વિશે વાત કરીવી હતી. હમણા તો વરસાદની સિઝન છે તે માટે આપણે બસમાં બેસવું સારું ગણાય છીએ. આપડે બસ માં વરસાદ થી પણ બચી શકીએ છી. એટલે આપડે ગાડીનો ઉપયોગ વધારે ના કરવો જોઈએ અને બસ સ્ટેશન બસ નો ઉપયોગ વધારે કરવો જોઈએ બસ નું ભાડું પણ આપડણે વધારે લાગે છે, જેમ કે વરસ વાઈસ આપડે પૈસા લાગે છે અને આપડે બસ માં ભાડું ના આપવુ હોય તો પાસ પાસ બી ગણાઇ શકીએ છી અને બસ માં ટ્રાવલ કરવું એ આપ આપડા માટે બહુ સારી વાત છે બસ સરકારે બસ બહુ સારી યોજના કાઢી છે. અને બસ નો ઉપયોગ આપ આપણે દૂર કાતો નજીકના ગામડા માં કે પછી શહેર જવા માટે કરી શકો . શહેરના ના
હા તમારી વાત એકદમ સાચી છે હમને દણો બડો . ઘણા બધો બસ સ્ટેશન નો આપડે ઉપયોગ કરવા જોય કેમ કે અમે અમને છે કે વરસાદ નો મહોલ આજ ચાલી રહ્યો છે. એટલે આપણે બસ નો ઘણો ઉપયોગ કરવા જોઈએછે ને આપણને વરસાદ પણ ના લાગે અને કોઈ નુકશાન પર ના થાય. એ માટેમને બસ નો ઉપયોગ ઘણો કરવો જોઈએમ બસ સ્ટેશન પર આપડણે દૂર જવું હોય તો આપડે પેટ્રોલ કરતા પણ ઓછા પૈસા લાગે છે. તો આપડે તો બાળ ખુબ જ ઉપયોગી છે જેમ કે તાક રહતા બાળકો છે. તે સફર કરું ખુબ જ સારું પડે છે જે સ્કૂલ એ લોકોને પાસ પણ કરાઈ આપવામાં આવે છે જેથી પાસ કરય આપવા માટે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
બસ તથી . લોકો બે નથી લેતા અને બસ વાળા પણ ના રહેે છે. અને બસ ઉપ આપણે મુસાફરી કરવા માટે બસ નો ઉપયોગ સારો છે કેમ કે આપણને કોઈ જાત નાને પણાને મસ્ત આપડે બેસીને કઈ થઈ મુસાફરી કરી શકીએ છીએ માટે આપણે બસ ઘણો ઉપયોગ કરવો જોઈએ બસ નો હમને બસ બસ ઘણા માટે ખુબ જ ઉપયોગી બની જશેએમ કે કોલેજ જવા વાળા બાળકોને પછી શાળા વાળા બાળકો જવા માટે કોઈને નોકરી પર જવું હોય તો બસ નો આપડે ઘણો યુઝ ચાલી રહ્યો છે.
મારે તો એ કેવું છે કે બસ નો ઉપયોગ આપ આપણેે સરકારે બો સારું કાય છે, ક છે, અને કમ્ફર્ટેબલ રીતે આપણે દૂર કાતો દૂર અને નજીક બનેવ આપ ણે બેસીને જઈ શકીએ છે, આરામથી અને બસનો ઉપયોગ આપણે શહેર અને ગામડા વચ્ચે જવાનો ઉપયોગ બી કરી શકીએ છે. આગે જવા માટે પણ કરી શકીએ અને પૈસા તો આપણે પેટ્રો આવી બચી જાય છે, બસનો ઉપયોગ જેટલો વધારે કરીએ તેટલું સારુ ગાડીનો ઉપયોગ ઓછો કરો બસમાં બસમાં પૈસા પણ ઓછા લાગે છે, અને દૂર દૂરથી વિદ્યાર્થીઓ પણ બસમાં સ્કૂલ શાળામાં જવા માટે આવે છે. અને નજીકના બાળકો પણ બસમાં બસ સ્ટેશન પર જઈને બસમાં બેસીને આવે છે, અને હા તમારું શું કેવું બસ માટે?
હા બરાબર છે, તમારી વાતમા હર દેવી કયો છે, કે હમણા બસનો ઘણો બધો ઉપયોગ ચાલી રહ્યો છે, એટલે બસ આપને ઘણી બધી તરીકે ઉપ યોગી. આપણને થઈ રહી છે, જેમ કે વધ આ અવર જવર માટે અને હમણા ઘણા લોકો બધા બસનો એ લોકો ના ગામ હવે આપડા ઈન્ડિયામાં રહેતા હોય તો બી બહાર જવા માટે બી આપડા ઘણા બધા લોકો બસનો યુઝ કરે છે. જેમ કે મારા અંયા આપડે રાજસ્થાન જે છે, તમરા ગામમાં રાજસ્થાન નિરોકો રહે છે. એ લોકો જવા એ લોકોના ગામમાં જવા માટે બસનો જ ઉપયોગ કરે છે, હમણાં થોડા સમય પછી અમારા ગામમાંથી બે જણા એ લોકો ના ગામે જવા નીકળયા હતો તે લોકો પર ગાડી નહોતી તો મેં કીધું કે તમે બસી જાવ તમારી મુસાફરી સારી પડ છે, કેમ કે જો બસથી જવા માટે આવી સામાન પણ બસમા જ રેય બીજી વસ્તુ બી એમ લઈ શકાય છે, અને બસમાં ઉપરથી મૂકી દેવાય છે, તમારું શું છે કે આ વાતમાં
બસ માટે તો અમારા અંયથી પણ બો ઘણા જણા ગયા હતા તે લોકો પર ગાડી હતી પણ તે લોકો પાસે પૈસા ના હતા અને પેટ્રોલ ના પૈસા હમણા પાછા વધી ગયા છે. અને બસમાં ટ્રેવલ કરવું એ બો સારી વાત છે, અને તે લોકો બસમાં ટ્રેવલ કરીને બો આગે આગે ફરવા માટે ગયા હતા અને બસમાં એ લોકોનું બો સારું થયું અને કમ્ફર્ટેબલ પણ લાગ્યું બસમાં બસ સ્ટેશન પર જઈને એ લોકોએ રિઝર્વેશન કરાવ્યું હતુ પછી તાથી બસમાં બેસીને બો આગે આગે ફરવા ગયા અને બસનો ઉપયોગ એટલો સારો હતો એ લોકોનો કે બસ એટલી સારી છે, કે આપડા સરકારે બસનો ચાલક બહુ સારું કર્યું છે, અને પેટ્રોલનો પણ ખર્ચો વધી ગયો છે, અને ગાડીનો ઉપયોગ આપડે ઓછો કરવો જોઈએ ને બસમાં વધારે ટ્રાવેલ કરવા જોઈએ એવું મારે તો કે વુ છે, તમારે શું કેવું છે, બસ માટે હા બસ માટે તો આપડે જેટલું વધારે કેયે તેટલું સારું ને બસમાં બેસીને આપણેે એકદમ સારી રીતે બેસીને જઈ શકીએ છીએ અને આગે જવું હોય તો આપણે ગમે તા બસમાં કોઈ બીમાર પડી જાય તેના માટે હા કીટ ભી રેય છે. દવાને એવું પણ હોય છે. એ. બસમાં. તેના માટે પણ હોય છે, અને બસ ના ડ્રાઈવર પણ એકદમ સારા હોય છે, અને કંડક્ટર ટિકિટ કાઢવા મા ટે પણ હોય છે, બસ નો ઉપયોગ આપડા સરકારે બહુ સારી રીતે કર્યો છે, અને તેનો ઉપયોગ હજુ પણ ચાલી રહ્યો છે, આપ આપણા દેશમાં બસ નો ઉપયોગ એટલો બધો વધી ગયો છે, કે હવે પેટ્રોલનોો ભાવ એટલો વધી ગયો છે, તે માટે બસનો ઉપયોગ આપણે જેટલો વધારે કરશુ તેટલુ આપણા માટે સારું છે. તમારે શું કેવું છે, બસ માટે? બસ માટે તો જેટલું કેય તેટલું ઓછું છે. બસમાં સીટ પણ પચાસથી વધારે જ હોય છે. અને બસ બી સારી રીતે ચલાવવાળા ડ્રાઈવર હોય છે. તે લોકો પણ ડ્રિકને એવું કરતા નથી અને બ સ આપણા માટે બો સારું છે, આપડે ગમેતા જઈ શકીએ છે, આપડો ઇમરજન્સી કામ રેય તો આપણે બસનો ઉપયોગ કરી ગમેટા જઈ શક કીએ છે, અને બસના ડ્રાઈવર એટલા સારા હોય છે, કે ચાલીસ સાઠ ઉપર સ્પી થી જતા નથી. ને બસનો ઉપયોગ વધારેમાં વધારે કરવો જોઈએ હા અ તમારે
હા અમારે તો એવું જ કે છે બરાબર છે, હમણા ત્રણ પ્રકારની બસ ઘણી બડી બસ આરામ થી મુસાફરી કરવી હોય તો કરી શકીએ એક જેમાં બે મા વાળી બસ છે. એમાં ઘણા લોકો બસ આવે છે. કે જેમાં આપડે બધું સામાન વામાન મૂકીને મસ સુઈને પણ જઈ શકીએ એ પણ બસ હમણાં આ વી ગઈ છે, તો અમારે તોવું જ કે છે, કે આપડા ઘણા ઇન્ડિયા છે, અને બસનો જ ઉપયોગ કરો જે મારે ત એવુ કેહેવું એમ કે બસ આપણને પૂરી રીતે કમ્ફર્ટેબલ અને સેફ્ટી બી મળે છે. અને કઈથી આપણને નુકસાન પણ ના થાય એટલે મારે તો એવું જ કેવુ આપણને બસનો ઉપયોગ ઘણી રીતે અનુકૂળ છે. અમણાં જોવા જઈ તો ઘણા લોકો મુસાફરી ક કરવા ગયા હતા વેકેશનમાં હું પણ ગયો હતો તેમાં અમે એક બસ લઈ ગયા હતા મિની બસ એ અમને ખુબ જ સારી રીતે પ્રવાસ માં મજા માણાવી તેમાં બસ અંદરથી નાની બારી પણ હતી જેથી આપણેે બધું દ્રશ્ય જોઈ શકતા હતા બહારનું અને કમ્ફર્ટેબલ પણ હ તેમાં અમે સુઈ પણ શકતા હતા. એટલે અમને કઈ વાંધો તો ના જ આવ્યો અને એકદમ એક એકદમ સારી રીતે અમે ફરી પણ આવ્યા અમે ખુબ આગે ગયા હ તા પણ અમને એવું ના લાગ્યું કે અમે થાકી ગયા છે, ને એ બસ એકદમ એવી કમ્ફર્ટેબલ હતી કે એમાં આપણને તયા અંદર ખાવાનું બનાવાનું પણ હતું એજ કેવું છે, મારે તો તમારે શું કેવું?
બસ માટે તો બો ઘણી બસ આવે છે, ના મિની બસ આવે છે, પછી મોટી બસ આવે છે, સ્લીપર કોચ વાળી બસ આવે છે, તેમાં આપણે સુઈને જઈ શકીએ છે તેના પૈસા પણ વધારે હોય છે, અને તેના પૈસા પણ વધારે છે, અને તેમાં આપણે સુઈ સુઈને જાય શકી છે, અને એકદમ આધે
આપડા આગે ફરવા જવાનું હોય તો એકદમ આધે ફરવા જવાનું હોય તો આપડે તે બસ બુક કરી શકીએ છે અમે પણ એક વાર ગયા હતા તે બસમાં તેમાં એટલું કમ્ફર્ટેબલ આ પને થાય છે કે આપણે તેમાં સુઈને પણ જઈ શકીએ છે અને તેમાં આપણા મોબાઈલ ચાર્જિંગ માટે પણ બધું જ હોય છે અને તેમાં બધું જ ખાવા પીવાની સુવિધા હોય છે અને મારે તોએવું જ કેવું છે કે કે તે સારી છે મિની બસ આવે છે મોટી બસ આવે છે સ્લીપર વાળી બસ પણ આવે છે જેમાં આપડે સુઈને જાય નાની જગ્યા પર જવા માટે પણ કરી શકીએ છે. અને મોટી બસ તો આપણેે સરકારે કાઢી છે તેમાં આપણે ગામડે ગામડે કા તો શહેરે જઈ શકીએ છે. અને સ્લીપર કોચ એકદમ દૂર દૂર જવા માટે કરી શકીએ છીએ.
ચાલતો મળીસે આપડે પછી.
હા સારું.